જય શ્રી કૃષ્ણ.
હરી કૃષ્ણ.
મજામાં.
હા મજામાં શું કરતા હતા.
કઈ નઈ વાંચવા બેઠા ત.
જમીલીી તું.
હઉ જમીલ દું.
હમ હમ કેવું પછી આપડે શોપિંગ કરવાનું જવાનું હતું કેવું કર્યું
હા જવાનું તો હતું પણ પછી બાર બહુ તડકો હતો એટલે વિચાર્યું કે ઓનલાઈન શોપિંગ કરીએ
હમ
ઓનલાઈન પર બી હા સારી સારી વસ્તુ હોય જ હા વધારે તો ઓનલાઈન જ ગમે છે કેમ કે આ બહાર તડકામાં જવું નથી ગમતું એટલે
હમ હ હા ઓનલાઈન બી મોલમાં બી જવાય ને મોલ માં ગરમી ના લાગે મલ માં તો એસી હોય છે ને
હમ
હમ
પણ મેં જોયું પછી ઓનલાઈન પર સારું એવું વેરાયટી વાળું બધું મળી જાય છે એટલે પછી વિચાર્યું ઓનલાઈન જ શોપિંગ કરી લઈએ
હમ હા એટલે એ બી સારો છે પણ એમાં એમ થાય કે ભાઈ કાપડ કેવું આવશે પછી પહેરીને જ આપણે જોઈ ના શકીએ કે કેવું હશે બીજું કઈ ને આમ ઓનલાઈન સારું કે તમે બઉુ બધી વસ્તુ જોઈ ભી શકો લોર બી વધારે થાય એમાં વધારે વસ્તુ તમને જોવા મળે
હા હા
ન વધારે તમે પ કન્ફ્યુઝ બી થઈ જાવ કે કયું લેવું કયું ના લેવું
હા એવીજ છે ક્યારેક ખરાબ માલ પણ આવે જે કલર જોતો એ બી ના આવે
હમ હા એ પણ છે તમે ત્યાં શું કેવાય આપ પલા પેલા તો મંગાવો પછી જો જોવો પછી તમને ના ગમ્યું તો પાછું રિટર્ન કરો એ બધી બઉ પ્રોબ્લેમ થાય એમાં
હમ
હ આમ અને પેલો મોલ માં કે એમાં જાવ તો આમ તમને સારું પડે કે ભાઈ ત્યાં જ પહેરીને તમે જોઈ શકો કે કેવું લાગે તમારે પન ના ગમે તો એ બીજું તમે લો
હમ હમ
ખાલી એમાં તમને થોડું મોંઘું પડે મોલમાંને એમાં મોંઘું પડે
એ
હમ ઓનલાઈનમાં તમારે ઓફરો મળે ખાાસસી એવી ડિસ્કાઉન્ટ બી મળે
હમ હમ
બંને બાજુ જોઈ લવાનું ઓનલાઈન પણ જોઈ લેવાનું બહાર પણ જોઈ લેવાનું
હા એવું કરાય બંને બાજુ જોઈ લેવાનું કે ભાઈ કઈ બાજુ સારું પડે
હા હા
એમ ના ના હજી તો જ બને છે તે છે માટે
અચ્છા બરાબર
પછી તમે પેલા આપડે હજાર બી જઈ શકાય
બજાર તો બઉ બધું સસ્તું બી મળી રહેે
આપડા આ અમદાવાદમાં તો છે ને તે લાલ દરવાજા પછી આખુ બઉ મોટું માર્કેટ છે તમાર વેસ્ટર્ન લેવું હોય તો સીજી રોડ બાજુ જવાય હા લો ગાર્ડન સીઝી રોડ
હમ હમ
કે બ તમને બધું મળી રહે એમ
હા જોવા પણ સારી રીતના મળી રહે છે અને સસ્તા માં બી મળી જાય
હા ખાસું હા ઓફર એમાં બી કેટલું બહુ એમાં એ બધામાં બઉ મોંઘુ ના હોય તમાર તમારા રેન્જમાં મતલબ કે તમને જેટલું હોય બજેટ કે બજેટમાં મળી રહે એમ
હા
એક નહી તો બે દુકાન ત્રણ ગમે ત્યાંથી તમને મળી તો રે
છે ધોડા માટે એટલે ક્યાયથી બી મળી રહેે
હમ રાતે બી ગણા તો ભરાતા હોય છે માર્ટ રાતે માર હા એમાં તો ગરમી માં લીધે તમને એમ થાય કે બપોરે ના નીકળીએ. તો ઘણા રાતે બી માર્કેટ હોય છે તો રાતે
સાત વાગ્યા થી જ બધું ચાલુ કરે છે એ લોકા થોડોક ઠંડા પોરમાં
હમ.
હા.
તે મોડા સુધી ઘણા હોય છે દસ અગિયાર વાગ્યા સુધી માર્કેટ ઓપન હોય છે.
હા. તમે ઓનલાઈન શોપિંગ કરો કે પછી બારથી
હમ બંને આપણને જે વખતે જે હોય મતલબ અમુક વસ્તુ એવી હોય કે જે ઓનલાઈન તમે મંગાવોન તો વાંધો નથી આવતી. અમુક તો નાના છોકરાઓના ટોય છે રમકડા છે નાના છોકરાઓના કપડાં છે એ લોકાન કપડાં વાંધો ના આવે આપડે ઓનલાઈન મંગાવીએ ને તો
હા.
હોય અન નાના છોકરાન કપડાં તો હવે ખબર એ લોકો કેવા કરી નાખે. અને પહી એ તો વધી જાય. પછી એ બહુ પહેરાય નહી એટલે ભઈ એમાં બહુ પૈસા નાખવાન ના હોય. એટલે ઓનલાઈન મંગાઈએ ને એ સારું રે એમાં સસ્તું મળતું હોય ને એ ચાલી જાય.
હમ બરાબર.
પછી અમુક બ્રાન્ડ ની વસ્તુ પર્સ લેવું હોય પછી ચપલ લેવાય. મેન તો અમારા ચપ્પલ ને બુટ ને એવું લેવું હોય ને તો એ વસ્તુ ઓનલાઈન ના લે
હા એ તો ના મજા આવે હમ હા.
ઘણી વાર આવી બી જતું હોય એવું કંઈ નઇ તોય આમ એ ના લાગે. કે ભાઈ કેવું આવશે.
હા એ છે.
હમ એટલે એમ થાય કે આપણે ઓનલાઈન કરતા જાતે જઈને પહેરીને જોઈએ તો સાઈઝ પગમાં પહેરીને જોઈએ તો બરાબર ખબર પડે.
હા.
ચપલમાં તો સાઈઝમાં પ્રોબ્લેમ થતી જ હશે.
હા એ તો છે જ હમ.
કંપનીની પ્રમાણે અલગ અલગ સાઈઝ હોય અમ. આપ આપડી સાઈઝ ત્રણ હોય તો અમુક ની અંદર ચાર હોય.
હા હા એ છે.
એટલે થોડી બાકી તો મોસ્ એટલી તો બધું આપડે બજાર બજાર માં નાની મોટી વસ્તુ તો બજાર જતા હોયએ ત્યારે લઈ લઈએ.
હમ બરાબર.
હમ. બાકી તો આપડા એમાંરે રહીયાં આજુ બાજુ બધા મોલ આવ ગ આ કરિયાણું ને એવું બધું લેવું હોય ને તો ડીમાર્ડ સારું છે એમાં બધું જ તમને મળી જાય.
હમ હમ હમ.
સાબુ લેવા હોય કરિયાણું મતલબ જે બી. તમને શેમ્પુ સાબુ એ બધી વસ્તુ ઉપર સારું એવું ડિસ્કાઉન્ટ હોય છે ડીમાડ ખાવા પીવાની વસ્તુ ઉપર.
હા.
કપડાં એવું હોય પણ એ બધી વસ્તુમાં ડિમાર્ટ માંથી ના લેવાય તમા કપડા ને એવું હા એ બધી વસ્તુ ઓછી હોય. એમાં તમને એટલું કઈ મજા ના આવે. અને ભાવ ભી અને મોંઘોય હોય છે.
હા એટલે એવા સારા નહ હોતા કપડા હા બરાબર.
એટલે મોંઘું હોયને પ એટલે એ બધી વસ્તુ માટે આપડે અહિયાં
હા બાકી ત્યાં લંચબોક્સ વગેરે તો હા.
પછી ફેશન રિલાયન્સ ટ્રેડ છે પ જુડિયો છે.
હા.
એ બધી જગ્યા એ જઈને કપડા લેવાય.
હમ.
હમ તમે ક્યાંથી લો છો?
અમે તો ઝુડિયોમાંથી લઈએ કા તો મોલ માંથી લઈએ. આ બંનેમાં કેમ કે સારા બી મળી જાય છે જેવા જોઈએ એવા બી મળી જાય છે. એટલે વધારે તો અમે પેલા. તો અમે મોલ માંથી જ લેતા હતાા પણ હ પછી હ.
હમ હા એ તો તમને જ્યાં. ગમે ત્યાંથી લઈકો અહિયાં નઈ તો અહિયાં જ જોઈ લેવાનું અહિયાં ના સારું હોય તો અહિયાં જ બીજી જગ્યાએ જોઈ લેવા.
હા. એમ પણ ુડિયામાં તો હા હા એમ સારું રહ છે. ચાલતો
હા કપડાની તો આમ વેરાયટી હોય હા અમુક વખત આવતા હોય છે ને. પેલા ઓફરો આવતી હોય છે હા તો એમ એ વખત એમ થાય કે મંગાવી લઈએ. ખાસું એવું ડિસ્કાઉન્ટ હોય ને અને સારું બી આવતું હોય તમે. ચાદરો ને એવું બી મંગાવી શકું ઓનલાઈનને ચાદરો પરર બી સારું એવું. ડિસ્કાઉન્ટ હોય છે હમ. એ બધી વસ્તુમાં મંગાવાય પછી. હોમ ડેકોર ઘરની બધી અમુક વસ્તુઓ આપ આપને શણગારવા પડદા છે પછી ટેબલ છે ટેબલ ઉપર મૂકવાની ફૂલદાની છે. મતલબ એ બધી વસ્તુ સારી મળે છે એમ વોલ પર લગાવવાના સ્ટીકરો આવતા હોય છે.
જી સારી આપ.
હા એ બધી વસ્તુ તમને આમ અહિયાં તમે દુકાનમ ક્યાં શોધવા જવ.
હા એ છે.
અહિયાં આપડા ઘર નજીક એ બધી દુકાનો ના મળે એ માટે. દૂર દૂર જવું પડે અને એ બધી દુકાન હોય તો મોટી હોય. પમ મોંઘુંય હોય ત્યાં.
એમ પણ હોમ ડેકોરની વસ્તુઓ તો ઓનલાઈન જ સારી હોય છે બહાર. તો એટલી નહી મળતી.
હા એવું હોય પણ તમને. એટલા ભાવમાં ના મળે જેટલું તમને પેલા એમાં મળે તેન ટાઈમ. અને એમાં તમને વેરાઈટી બી એટલી બધી જોવા મળે એમ કે તમને એમ. થાય કે સુ લઉ ન સુ ના લઉ.
હા એવું જ થાય.
હા, ને તમે એમાં વ્યવસ્થિત તમને એ બધી વસ્તુ સારી પડે ઓનલાઈન.
હમ્મ, એ સસ્તી બી રેન, હમ્મ.
પેન પણ ફુ ફરવું પડે બધી વસ્તુ માટે તમારે પછી. હમ્મ.
હમ્મ, બરાબર.
તમારે લેવાનું છે કઈ હોમ ડેકોર કે એવું, મના આવશે જો કઈક સારું એવું ઓનલાઈન સજેશન હશે તો હું તમને મોકલીશ.
હા, હા, એમ તો મે જોયું તું. પણ પછી મને એટલી કઈ મજા ના આઈ પણ હવે બધું, ધીમે ધીમે સેલ્સ પણ આવે જ છે એમાં તો એમાંથી જોઈ લઈશ.
ગડિયાલ ને એવું સરસ આવ તું હોય છે બ દિવાલ પર લગાવા માટેની. હા હા.
હમ્મ.
હા તો હવે આવશે ને તો, એમાં ડી સકાઉન્ટની ઓફર હું જોતી રેતી હોઉં છું અમુક વાર, એટલે જો આવડે, તો તમને મોકલીશ.
હા સારું.
એ હા, ચલો તો પછી હું તમને કવું એટલે પઈ તમને ફોન કરીશ, બરાબર છે?
એ હા સારું, ચલો, હા, જય શ્રી કૃષ્ણ.